કોણ હતો બોલો.
તો આપેલું છે એમ ને?
હમ્મ.
અમારે હ તદ લગાઉં છે.
ત પેલે જાઉ
હા, અત્યારે તો વાયરો બહુ છેને એટલે થોડીક વાર રહીને જઉં.
સાલા.
ચાલે ને?
હવ ચાલે ચાલે.
તબેલામાં અમ્મ કેવું રે આમ તબેલામાં?
સારું છે હમણાં. ગાયો બાયો ખારી હું તારા પાસે. બધી ગીર ગાયો કર નાખી પીસ.
ગીર ગાયો તીસ હા પેસ
પેસ તો ખાલી બે પેસ રાખે બદનીની પ્યાસ રાખે નહી.
બે જ પૈસો
બે બે
ક્યારે દૂધ ખાવા લઈ જતાાય છે બાર ભ્યાસ ને તો.
ના પી આપડે ગીર ગાય છે ગર ગાયનું તું સારું આમ સારું.
હા ગીરનું પણ સારું રહેે હ આંખોને તેજ આપે શરીર માટે પણ સારું રહે ગીરનું.
હ એટલા જ ને ના દાન. અને પાછી પચીસ તો ગાયો દૂધ દોવા દીતી ગાયો ગીત ની પાહિ.
શું?
પચીસ ગાયો તો દુઆ દે ગીર રી.
ગીર ને પચીસ ગાવે દોવા દે એવું છે એમને?
હા, પાંચ હુયા ફેલલી ખાલી પચીસ પચીસ વેને લીશે એમાં તો ખાલી બે જ વાછડા. તેવીસ વાસળીઓ તેવીસ વાસળીઓ અને પાછી વાસળી એટલે કમ વે વા-વાહાઈટને કાપડી એવી વાછળ લાલ વાછડી નહી.
વેકવાની છે.
હા વેકવાની જુ-જુનાગઢ થી લાવે હે તમારે લેવી હે? દસ આપી દેવી છે બીજી રાખવી છે તેવીસ દસ આપી દેવી હે.
પૈસા માપા નહીં.
હા, તમાર લે તે તો આપડા સસ્તામાં કરી આપશું.
હા, તો વ્યાજબી કરી આપજો તમે આમ કાલે આવું કાલે રવિવારે છે, એટલે ભરી જવું
કાલે જ કાલે જોવા આવો, ફરી પેલા જોઈ લો પછી કરી દઈએ આપણે ફાાઈનલ
કાલે પિકઅપ લઈને આવું ભરે જઉં
હોવ, હોવ.. પિકઅપમાં તો બે-ત્રણ ફેરા તો કરવા જ પડશે. એક ફેરા માં ત્રણ જાય, દસ આપવાની હોય તો નવ ત્રણ ફેરા માં જતી રહે, આઇશલ આવે તોય આઇશલ આવ તો એક જ ફેરા માં પતી જાય તમામ
હા, તો આઈસલ લઈને આવશુ.
આપણે છ હજાર ના લેખી આપવાની, છ એક
કેટલામાં?
છ હજાર ના લેખે આ તો ઓરિજિનલ ગિલ કેવાય.
એવું છે, એમને કો વ્યાજબી કરી આલો વ્યાજ બી
સારું તમારા પાંચ હજાર બસ
એન થી વ્યાજબી નઈ થાય?
ના એન થી વ્યાજબી તો, ખાલી વસ્તુ જોવો ખાલી કાથળી જોવો. પહેલા જ વેતરે સીધી ફો, ફોટા મૂકી દીધા. મૂકી દેધ પેલા જ વેતરે સીધી પાંચ થી છ લીટર દૂધ તરે
હા, પાંચ થી છ સાચવવાનું
અત્યારે સીધી સાત થી આઠ, નવ થ.. થઈ જાય. એવરેજ, તમે જેવું ખવરાવો હો એવું થાય, આપડે તો કેવું ખવ આપડે પંજાબ ગોડ ખવડાઈએ, પાપડી ખવડાઈએ આમ, ઘરના ઘઉં નો ભૂકો કરીને ભેડું કરીને ખવડાવીએ, તો સારું
હા, અમારે હવે ચાલીસ ગાયો રાખીએ છીએ, પેલી પંજાબની
હમ.. હમ. પણ એમાં, એમાં તો કેવું, પંજાબની ગાયો સારું દૂધ, દૂધ એ વધારે કરે, પણ એના ભાવ ના નહિ પડતા, આ ભાવ કેટલું હા, પણ તમારી વાત સાચી પણ એનું ચાલીશ થી પોત્રીસ પડ હ
હા, અમારે ચાલી- પિસ્તાલી માં જાય દૂધ
ચાલીસ-પિસ્તાલીસ એ ભરાય પિસ્તાલીસ માં તો સારું કેવાય તો પછી
કોક દિવસ પિસ્તાલીસમાં જાય બાકી ચાલીસમાં જાય.
અમારે તો કેવું આ નો સીતેર થી એસી નો ભાવ પડે. અને આ દૂધ નું ઘી આ દૂધ નું ઘી કેટલું નીકળે ખબર હે? દસ, દસ દિવસમાં તો પાંચ કિલો ઘી કમ્પ્લેટ થઈ જાય.
દસ દિવસમાં પાંચ કિલો ઘી, ઘી નો વેપાર પણ કરો છો ક હું?
ઘી નો વેપાર ભી કરીએ, વીસ લીટર દૂધ, દૂધ વલોવી જ દેવાનું. છાશ પાડા ન આપી દેવાની મશીન, મશીન
હા, મારે પણ લાવુ છે એક મશીન, ક્યાંથી લાવ્યા તા તમે?
જાતે જ બનાયુ પીપળાનું બનાયુ, હા જાતે જ એમાં તો શું બનાવવાનું છસો એમલ નું બેલર લઈ લેવાનું કેમિકલ બેલર આવે
હા
પીપડું જે આપણે કહીએ
હા સાચી વાત
કમ્પ્લેટ થઈ નાખો સાબુ થી પાવડર થી
એવું છે એમને
પછી એના પર ચોકડી એંગલમાં ચોકડી પ પાડજની એંગલ લંન બરાણી ચોકડીરી જે
હા
સમજી ગયા નીચે વાલ મૂકી દેવાનું
હા તો મને બનાવી આપજો ને
હા તો બનાવી દો કશો હો તમે ઉપરણ
ઓકે તમારે વસ્તુ મને લખીને મેકી દેજો મુ લાઈ આપીશ
મુ લિસ્ટ મોકલી દો ચાલો લિસ્ટ મોકલી દઈશ
હા ફોટો મોકલી દેજ લિસ્ટ ન
દસ દિવસમાં પાંચ કિલો લસ સારું મળી રહે એમ
હાછીમાં બસ તમામાવાનું સારું અમે તો ડાયરેક્ટ
તમાર સસુ કજો મને શું કો
કે તો આમ પોછી જોઈશ હું ઘરે જોતું હોય તો લઈ જાય
હવે કેવું અમે ડબ્બ પેકિંગ કરીએઈએ
ડબા હા હા સાચી વાત અમે પણ દુકાાન ને થી ડબો લાવીયે
પોતાની બ્રાન્ડ નું નામ ચલાવી દઈએ માર્કેટમાં ચાના કંપલે
હમ્મ અમારે પંદર
પબ્લિક પબ્લિક કેવી લેહા સૌ કારણ છેઠ લોકો પબ્લિક લ
એવું હા તેમને ઘી બો ભાવે પાછું
અનેરે અમે બેેરીને દૂધ ન ભરાવતા
હા
ભાઈ પાટણ વા
બધું
બધતું જ લીટર લીટરની બે લીટરની બોટલો જેટલું પબ્લિક લેું લીટર વટર લીટર ની આપી દેવાની અને પાસાજીએ બધું જ વિકે જાય
એવું છે અમે તો સરકારીમાં ભરાઈયએ
આપવા જ ગઈ એટલે એ બટર પાછી લેતા હોવાની ખાલી હરેલી આપી દેવાની ખાલી પાછી લેતા હોવાની
એવુ છે એમ
હ થેલિ પેકિંગ પ્લાસ્ટિક પેકિંગ નની કરવાનું
ચાર પાંચ આઠ સો જતા છે એકવાર સાંજે
ના ત્રણ માણસો ધ્યાન નહી
આવામાં
શું લઈને જાય ગાડીે કે બાઈક
બાઇક જ બંને બાજુ કોના જેવું બના દું બોટલો કરીને તેટલી એટલે બોટલો ત્યાં મોકલી છે
હા
અને ત્રણ બાઈકો લઈને જઈ આવો
સાચી વાત
ત્રણેય માણસો નો પગાર આપી દવાનો દસ દસ લાખ સવારે આવે છ વાગ્યા આવાનું
તબીલામાં તે કરાઈ જાય બધું કામ
ચાર ના હું તો હું તબેલા માટે માણસો તો મે નહી રાખ
તમે તમે ઓળખતા હસો પેલા ઓળખો છો
એ વો મારો પેલા કામ કરતા હો હુંય પેલા વા તબેલામાં કામ કરતાતા
હા તે માણસો અમે લાયા છીએ
દિવસ કેમ નેકળી ગયા તમે
ના ભાઈ હવે મારે કેવું એ જોબ છોડી મેલી નોકરી છોડી
હા
એટલે હું જાતે જ કરી નાખું હવે તો ત્રીસ ગન કેટલી વાર કરી ઘરના બધા કરિયે છીયે
હા
ખાલી એમ દૂધ પહોંચાડવા માટે એક સવાર સાંજ રાખેલા
છે એમને
છ વાગે જાયને આઠ વાગે સુટા
મારો તો આખો દિવસ કામ કરે છે સોન નાખી
હમ હમ ના મું તો ઓછો એટલે ઘરના ટેકટર લયન જાયન આવતા રયે
અમારે પંદર વીઘા પોછાવાયા છે પાંચ વીઘા બાજરી દરી છી
પાંચ વગ્યા તો મેં મશીનથી કટિંગ કરાવીયું હતું બોલો
અમારે તો ઘરનું મશીન છે પણ લઈ જવ તો ક્યાં જવું
ના અમે ઘરનું જ નહી એટલે ભાડે લાયા તા એટલે ઓલા પોસા પ કટિંગ કરને ઘરે માટે એકલા પડા રયાતા ભાઈ
હા હા પડા પડા
પળા તો અમે બનાવીને વેચિયે જ છીએ વેચાતા
ના અમે વેંચતા નથી અમે ઘરે જ રાખીયે ગોડાણો ભરી દઈએ આમાં કેવું ચોમાસું વરસાદ પડતો હોય એટલે શું આપડે વાટવા જવાના
હમ અમે વેચીયેય છીએ ઉમ ગાયોને ખવડાવી છીએ બધું કરીએ
આા ઘઉ ની સિઝનમાં ત્રણ ગાડી તો ખાલી ઘઉ નું પૂછવું છે કે ઉચેર
હા હા
ત્રણ ગાડી ત્રણ હાઇસર બઁધાઈ
અમે બે મંગાવી તી હવે
એક આઈસર થી જ પડે
ચોમાસામાં પટી જશે હા હા સાચું
ચોમાસામાંય ચોમાસા હું બુલેટ કાઢ લવ
એવું છે એમને. અમારે વીસ ભેંસો છે, જેમાં પંદર દોવા દે હે. નેવું રૂપિયા લીટર જાય, હા પંદર.
કેટલા લિટર જાય?
નેવ નેવું રૂપિયા લીટર.
શાનું? ભેંસનું દૂધ?
હા.
તો તમે ભેંસો છે. વિહાણે બહુ ટાઈમ થઈ ગયોન? તો જ એટલો ભાવ આપણે બાકી ભાવ ના પડે યાર.
દૂધ ચાર-પાંચ, ચાર-પાંચ લીટર કાઢે, વધારે નથી કાઢતી.
હા એટલે જ તો વિહર વિહાણે ઘણોટાઈમ થઈ ગયો એટલે પહીં કેવું એમાં ફેટ પંદર ફે ચૌદ ફેેટ એટલે તમારો ભાવ સી ધો વધી જાય.
અન દૂધ પાસું વધારે નહીં, તીસ પાંત્રીસ લીટર જેવું થાય બધી ભેંસોનું.
વીસ પોત્રીસ જેવું જ થાય એમને. તો-તો
હા?
બંની નસલ કે જાફરાબાદી ભેંસો?
એવી તમે પેલી બોલ્યા ઈ.
બંનીની એમનું
હા.
અને ચાલીસ ગાય છે પેલી પંજાબની.
પંજાબી હુ ભાઈ, મને કાબરી ગાય વાઈટ ને કાબરી હોયન
હા.
મારે બી એક સારામ સારી એમ.
અમારે છે, ઘણી બધી છે એવી તો.
તમારે કેટલા દસ બાર લીટર દૂધ દે છે?
હા પંદર-પંદર લીટર કાઢે જ બધી ગાય.
એવું?
હા.
તો મનેઈ એક આપોને
હા તો કરી આપીશ વ્યાજબી ભાવે. આવજો તો ખરી જોવા. વ્યાજબી ભાવે કરી આપીશ.
હા આવશું ચાલો.
હા પેલા તો ત્યાં જ
હા આઈશું ચલો.
તમે નવ નવી જગ્યાએ કયે કંઈ જગ્યાએ બનાવ્યું છે પેલું?
પેલા અમાર ખેતર માં હતો, તો ખેતર થી કાઢી
હા.
અન ગ ગામમાં લઈ જ્યા.
ગામમાં, સાચું.
કેવું રહેતું તું, બહુ શેટું પડી જાતું.
હા. ત્યાં ન્યાંળિમાં પાસું ચોમાસામાં પાણી ભરાઈ જાય ને એરિયામાં.
ચોમ્બા ચોમ્બા તકલીફો હોતી જાએ. ઓ ખેતર ખેતર અમારા આ સાહેબ. એટલે બધું સેટું પડી જતું હતું ચાર વટવાનું બધું
મારે પણ એક પિકઅપ ગાડી લાવી છે નવી એટલે સરકારી દૂધ ભરાવા દવા આપવામાં આવે.
ચાલે
અત્યારે તો પાડે ગાડી લાવીએ છીએ
મારા પાસે ભોથબ હા ચોમાસું આવીય બઉ
હા.
ત્રણ ગ રસકા બાજરી હતી ને એમાં કટર બટરને કમ્પલીટ કરીને સો ખાતો ભરી પોઠવા દેવા. એટલે ચોમાસમ્પલીટ થઈ જાયને શિયામ સીધા વાઢામાં ચાલે ને
આવ. પળા બનાઈ દેવાના.
ના એતો ભાડા તો ભણેલા ચાવા એવા ભાડા તો
હા.
પો માટી ખોરા માટે લું ખાશ
એ એવું છે એમને.
હમ્મ.
ચાલે.
તમે ગાયો બાંધેલી રાખો?
ગાયોના શુટ્ટી.
હે બી ચ હે કેવ ખુલ્લું કર નાખી બહુ દોઢી જામ છય હા મારા જેવજ કર્યું ના? મેં એવું જ કર્યું છો કલ જાણી મારી વચ્ચે હોવા એને જેમ પાણી પીવું તમ પી લઈ ઉપર શેડ.
અહ સવારે બધા મા બે માણસો સામ નાખી દે બધા. આખા ઊંડા માં સાન નાખી બે માણસો માં ને.
હમ્મ, ના વો વંડા મે ચાર ચાર તો એ ચાર તો એક ચટ્ટો બનાયેલો હો સિમેન્ટ નું એના પર જ નાખ